જાજો
હા આવે છે અવાજ
કેમ છો મજામાં
એકદમ મજામાં બોલો શું કોવ છો.
બસ તો આજે ચલો ને એક મસ્ત સુંદર વિષય મને મળ્યો છે તેના પર વાત કરીએ કે ઉત્તર ભારતીય લોકોનો ખોરાક વિશે આપણે થોડીક ટીપ્પણી અને વાતચીત કરી અંદર સુધી
હા ચાલો ને ઉત્તર ઉત્તર ભારત નો ખોરાક ભારતની સમૃદ્ધ ભોજન પરંપરાનું બોવ મહત્વ
બિલકુલ અને ઉત્તર ભારતમાં તો પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને અન્ય ઘણા રાજ્યો આવે છે.
બઉ સાચી વાત ને દરેક રાજ્યની પોતાની એક અલગ ભોજન ની પદ્ધતિ સ્વાદ હોય છે.
બિલકુલ અને ઉત્તર ભારતીય ખોરાક નું આમ કેહેવાય ને કે ધ ઘણું અને ઘણું મહત્ત્વ જોવા મળે છે આપણે
હા તમે તેમાં જોઈ શકો કે રોટલી ચપાટી પરાઠા અને નાદ જેવા પદાર્થો ઘણા પ્રચલિત છે.
બિલકુલ અને તેમાં ચોખા પણ વપરાય છે પણ આમ ઘઉં આધારિત ભોજન વધુ જોવા મળે છે કેવાય ને કે રોટલી વધારે જોવા મળે છે ભાત કરતા
હા અને આ પ્રદેશની ખેતી અને હવામાં સાથે પણ જોડાયેલ છે.
બિલકુલ અને ઉત્તર ભારતીય ન ભોજનમાં દાલનું પણ આમ ઘણું મહત્વ છે.
બહુ સાચી વાત ને વિવિધ કક્કાની ડાલ જોવા મળે છે તમને એમાં
બિલકુલ અને દાળ સાથે રોટલી અથવા ચોખા લેવામાં આવે છે જેનો સ્વાદ આમ ખુબ જ મસ્ત થાય છે.
હા આ સંયોજન ઘણા ઘરોમાં વપરાવામાં આવે છે.
ભારતી ની ખોરાક માં છે ને સાખની પણ આમ ઘણી વિવિધતા હોય છે.
હા અને તેમાં તમે જોઈ શકો કે બટાકા વટાણા ગોભી ભીંડા અને અન્ય સબજી નો પણ ઉપયોગ જોવાવામાં મળે છે
પનીર પણ આમ કેવાય ને કે ઉત્તર ભારત ન ભોજનમાં આમ પ્રસિદ્ધ ખોરાક છે પનીર નું શાક
બહુ સાચી વાત પનીર તો એક ખોરાક જ અલગ છે ને તેનાથી બહુ સ્વાદિષ્ટ પદાર્થો બનવામાં જોવામાં આવે છે.
જેમ કે પનીર બટર મસાલા એ જાણીતો પદાર્થ
બઉ સાચી વાત ને તે ઘણા ભોજનાલયોમાં પણ જોવાવામાં મળે છે.
અને પાલક પનીરમાં પણ કેવાય ને ત્યાં આમ વર્ષોથી ચાલતું આવું અને પ્રિય પદાર્થ છે.
હા અને તેમાં પણ તમે જોઈ શકો કે પાલક અને પનીર નો સરસ મેલ જોવા મળે ભલે છે.
તો છે ને ભોજનમાં મસાલો નો આમ સંતુલિત ઉપયોગ થાય છે
હા અને એમાં પણ ઉપર જીરું ધાણા અને હળદરનો ગરમ મસાલો હોય એટલે વસ્તુ જ અલગ થઇ જાય.
ગરમ મસાલા વિઈ દખે છે
હા અને તેનાથી સ્વાદમાં પણ બહુ વૃદ્ધિ થાય છે. -
એને કે પરાઠા ખુબ જ પ્રસિદ્ધ છે
હા અને વિવિધ ભરણ વાળા પરાઠા બનાવવામાં આવે છે
કકા ના પરાઠામાં કહેવાય ને કે ઘણા લોકો આમ આમ ઘી આમ બનેલા હોય છે તે ખૂબ જ એટલે મસ્ત હોય છેને એની વાત ખ હો
હા અને મોલા ગોભી અને પનીર ના પરાઠા પણ જોવાવામાં મળે છે.
ભારત છે શ ન પણ આ ઘણો ઉપયોગ થાય છે
હા. અને દહીં સાથે પરાઠા લેવાની પરંપરા બી બહુ ઘણી જોવાવામાં મળે છે
હ. બિલકુલ અને લસ્સી પણ કેહેવાય ને કે ઉત્તર ભારત નું આમ એક પ્રસિદ્ધ આમ પીવાનું જે છે. કેટલું મસ્ત હોય છે ને એનો સ્વાદ લસ્સી નો
અને ખાસ કરીને હા અને એમાં બ ખાસ કરીને પંજાબીમાં લસ્સી ન મહત્વ બહુ માણવામાં આવે છે
પણ ભારતીયો માં તો છે ને ભોજનમાં માખણ અને ઘીનો તો એટલો બધો ઉપયોગ થાય છે ને
તેમાં ભી ભોજન નો સ્વાદ બહુ વધે છે ઘીથી
આપણે ખોરાકની લાભ એમાં તો ઘણી વિશેષતા જોવા મળે છે.
હા અને ત્યાં કેટલાક પદાર્થો ઓછા પાણીમાં બનાવાની શકાય છે
આપમ કે દાલ બાટી અને તમ દાલ બાટી એ રાજસ્થાનની આમ ઓળખ છે આતો.
હા અને તે રાજસ્થાન ભોજનની બહુ પરંપરાનુ બહુ પ્રતિનિધિત્વ કરે છે.
વાત કરીએ તેમાં પણ ઘણા તકલીફ પદાર્થો જોવા મળે છે.
હા અને ત્યાંના ભોજન પદ્ધતિમાં બી બહુ વિવિધતા ઘણી છે.
ભારતી ના ભોજન ના તહેવાર અનુસાર પણ વિશેષ પદાર્થો બનાવવામાં આવે છે.
હા અને દરેક તહેવારો સાથે કેટલાક પરંપરા પારંપરિક ભોજન જોડાયેલ છે. છે
હમ નું પણ મહત્વ એટલું જ હોય છે.
હા અને તેમાં બી તમે જોઈ શકો કે ગુલાબ જાંબુ જલેબી અને પેળા જેવી મીઠાઈઓ ઘણી લોકપ્રિય છે.
અને આ બધી મીઠાઈઓ છે ને ઘણા શુભ પ્રસંગોમાં જોવા મળે છે આપણને
બહુ સાચી વાત છે અને તેથી આ ભોજન દેશમાં વિવિધ ભાગોનો બહુ પ્રસિદ્ધ બન્યા છે.
બિલકુલ અને કેવાય ને કે પ્રમાગત ભોજનમાં છે ને ઘણી વાર અનેક પદાર્થ સાથે પીરસવામાં આવે છે.
હા તેમાં તમે જો કે રોટલી દાલ શાક દહી અને મીઠાઈ સાથે અ સંપૂર્ણ ભોજ તૈયાર થાય છે.
બિલકુલ અને આજ રીતે ઉત્તર ભારતનો ખોરાકમાં છે ને વિવિધતા અને સમૃ્ધ તિ બંને જોવા મળે છે આપણને.
બિલકુલ સાચી વાત છે ઉત્તર ભારતીય ખોરાક ને ભારતની ભોજન સંસ્કૃતિને વિદેશી ઓળખ આપે છે.
બિલકુલ અને આ બધામાં તો આપડણે રહી ગયું કે ઉત્તર ભારતીયમાં છે ને ખોરાકમાં છે ને ઋતુ અને અનુસાર પણ ફેરફાર જોવા મળે છે આપણને
હા એમાં અલગ અલગ રૂત તુંમાં અલગ-અલગ પ્રકારના પદાર્થો જોવાવામાં મળે છે.
હમ એ લઈ લઈએ કે શિયાળામાં ગરમ ભોજનને વધુ મહત્વ આપવામાં આવે છે.
હા અને ઉનાળામાં હલકા અને અ તજી આપવામાં બહુ પદાર્થો જોવા મળે છે.
હ સવારના નાસ્તામાં પણ ઘણું મહત્વ કહેવા કે હોય છે તો સવારનો નાસ્તો જો જોઈએ એટલો જોઈએ જ લોકોને
હા એ તો બહુ જ સાચી વાત છે અને દિવસની શરૂઆત એક પોશાક ભોજનની કરવામાં આવે તો દિવસ બી બહુ સંપૂર્ણ થઈ જાય.
સ્થળો પર તો છે ને પ્રાર્થના સાથે કેવાય ને આમ પરાઠા સાથે આમ દહી અને અનઠું કવાય ને આ બહુ જ વિવિધ પ્રકારનું પીરસવામાં આવે છે. તેમનો સ્વાદ જ એટલો મસ્ત તોય છે ને પરાઠા અને દહીં એક સાથે ખાઈએ ને આપણેે ઓ મજા આવી.
બઉ સાચી વાત છે અનેને એમાં બી દ સંયોજન જન સંયોજન બહુ ઘણું લોકપ્રિય માનવામાં આવે છે.
બિલકુલ અને ઉત્તર ભારતીયમાં તો છે ને ભોજનમાં આમ કેવાય ને અથાણું પણ આમ ખાસ તાન લે છે.
હ તમે અથાણા ની વાત કરી તો તેમાં જુઓ કે કેરી લીંબુ અને મરચાં આના પણ અથાણા તમને ઘરોમાં જોવા મળી શકે
બિલકુલ છે ને ભોજનને સ્વાદમાં આમ એકદમ વૃદ્ધિ કરે છે આમ કેવાયને એકદમ મસ્ત બનાવે છે
હા અને કેટલાક લોકો તો તેને રોજિંદી ભોજનમાં પણ રાખે છે રોજ
હ અને ઉત્તર ભારતમાં કહેવાય ને કે છણો નો પણ આમ ઘણો ઉપયોગ થાય આમ જણાનું પણ
હા તેમાં ચણા ના પણ બહ ઘણા પદાર્થ બનાવવામાં આવે છે
કેમ કે લઈ લઈએ એક આમ છોલે છોલે એક કુલચે એમ કેવાય ને કે મસ્ત આમ ડીશ છે અને ખાઈએ ને તો બહજ મજા આઈ જાય કે ચોલે કુલચે છે સામે આપડી અને ખાઈએે ને તોનો સ્વાદ જ એટલો મસ્ત હોય છે ને હવે હું તમને કેવી રીતે જણાવું
ના ના બહ જ સાચી વાત છે અને તેના લોકપ્રિયતા બહુ વર્ષોથી જોવા મળે છે
હ અને છોલે સાથે ભટૂરનુંું આમ સંયોજઓ પણ આમ ઘણું પ્રસિદ્ધ છે વર્ષું જૂનું છે છોલો
હા અને તેમાં પણ દહી પનીર અને મખન તેના જ ઉદાહરણ છે
આ વસ્તુ છે ને ઘણા ભોજનમાંમ સ્વાદ અને આમ પોષણ બંને ઉમેરે છે
હા હ તેથી તેનો બહ ઘણો ઉપયોગ થાય છે
ભારતમાં તહેવારો દરમિયાનજને વિશેષ મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે
હા અને દરેક તહેવાર સાથે કેટલાક ખાસ પદાર્થો જોડાયેલા હોય છે
અને કેવાય ને જલેબી આમ કે આમ અતમ શ્રેષ્ઠ છે મીઠાઈઓમાં
હા અને તે તમે જોઈ શકો કે બજારોમાં અને મેળાઓમાં પણ જોવા મળે છે
રઈ ગ ગુલાબ જાંુ એ પણ બહ જ લોકપ્રિય છે મીઠાઈમાં તો
હા અને આ મીઠાઈ બહ ઘણા પ્રસંગોમાં પણ પીરસવામાં આવે છે
બિલકુલ આજે તમારી જોડે મને વાત કરીને આ વિષય પર એટલી મજા આવી ગઈ ને આપે ચોક્કસ ફર આપણે આ વિષય પર વાત કરીશું
ચોક્કસ ચોક્કસ વાત કરીશ